હાલો હાલો અવાજ આવે છે હા આવે છે. કેમ છો ભાઈ મજામાં તું કેમ છુ એ પણ મજામાં આજકાલ એ આઈ વિષ ઘણી વાત થઈ રહી છે તને શું લાગે છે હ એ અત્યારે ખુબ જ ઇમ ઈમ્પોર્ટન ટોપિક છે ઘણા સ્ટુડન્ટ પણ તેનો ઉપયોગ કરે છે સાચી વાત અભ્યાસ કરતા વખતે એ ઘણી મદદ બિલકુલ જો ટોપિક કો ટોપિક સમજમાં ના આવે તો એ એ આઈ તને સરળ રીતે સમજાઈ શકે અને તેમાં સમય પણ ઘણો બચાવે છે હા પણ તેના કેટલાક નુકસાન પણ છે કયા નુકસાન ઘણા સ્ટુડન્ટ ટોપિક સમજાવ્યા વગર એ આઈ માંથી ડાયરેક્ટ આન્સર કોપી કરી લે છે હા આવું કરવું યોગ્ય નથી શિક્ષણ નો ઉદેશ જ્ઞાન મેળવવો છે બરાબર એઆઈ નું ઉપયોગ મદદ માટે કરવો જોઈએ બધું તેના પણ નિર્ભનાખ હું લાગ રહેવું જોઈએ મને લાગે છે કે એ આઈ ટીચર્ માટે પણ ઉપયોગી છે કેવી રીતે અસયમેન્ટ ચેક કરવા તેથી ટીચરને વિદ્યાર્થી ઉપર વધાર તું ધ્યાન આપી શકે છે હા પણ એ હંમેશા સાચીને માહિતી આપે એ જરૂરી નથી
એટલે આપણે ચકાસણી પણ કરવી જોઈ તને લાગે છે કે બનવા વિષયમાં એઆઈ ટીચર્સને રિપ્લેસ કરી શકે
ના મને માટે ટીચરનું શું
ના મારા માટે ટીચર કોઈ લઈ શકત નથી કેમ
કારણ કે ટીચર માંથી બનાવતું નહીં નથી પણ પ્રેરણા પણ આપે છે આ વાત સત્ય છેની માની માનવ્ય લાગ્યો ન એ સમજાવી શકતું નથી બિલકુલ સ્કૂલ ભવિષ્યમાં સ્ટુડ સ્કી શીખવી જોઈએ કોમ્બિનેશન અને પ્રોબ્લેમ સોલ્યુશન બકરી ક્રિટિકલ થિંકિંગ કરવું જોઈએ હ કારણ કે એ આઈ માહિતી આપી શકે છે પણ ભાઈ તો માણસ જ લેવા નિર્ણય તો માણસ જ લેવો છે હા એકદમ સાચું કેહેવાય તો અંતિમમાં તારી શું રાાય જો યોગા રીતે ઉપયોગ કરવામાં આવે છે એઆઈ ખૂબ બર ફાયદાકારક છે
હું પણ તારી સાથે સહેમત છું
હું પણ કે તારી સાથે છું સારું હવે આપણે જવાનું છે બાય બાય.
ઓકે તારી સાથે મે પછી વાત કરું મળી આપડે બાય.